હાલો.
હાલો.
બોલો.
મજામાં?
હો મજામાં તમે કેમ છો?
સારું
શું કરો છો?
કશું નય બા બેઠા
હે અત્યારે વરસાદમાં બાર
હ.
કે નહીં પડતો ત્યાં વરસાદ?
પડે
પડે તો પછી બહાર કેમ ના
એમાં જ બેવું તું
પલળવા માટે વરસાદમાં
ના
તો?
એમને એમ પ્લાઇટો નહી એટલે સારું હા.
આઈ જાવ તો અમારી ઘરે અમારા ઘરે તો છે, લાઈટો
તો
સવારે નથી.
એટલે તો બાર બેઠા
તે સવારે નથી કે હમણાં નથી?
અમણાં જ ગઈ
હા મારે તો છે, લાઈટો આજે સવારની કેવું ચાલે છે, સ્કૂલ ને ભણવાનું બધું?
સારું છે.
એક્ઝામનું?
બસ તૈણ તારીખે આવવાનું જ તૈણ તારીકે
ત્રણ ઓગસ્ટ
હા.
હા તો કેવી તૈયારી?
કશું નય
કેમ?
એમ જ પાસ થે જઈશું.
હા હવે સ્કૂલ માં તો હું ટેન્શન હોય તમારે આજે અમારે કોલેજ વાળાને હોય.
કોલેજ વાળાને તો હોય જ ને
હ એવું તો કઉ બોલો બી
લે દીદી. હાલો. હાલો. હાલો. હાલો. લે હેતુ વાત કરીલે ચાલુ છે જો ચાલુ છે. હલો.
હ
હા બોલ.
અવાજ નહીં આવતો કપાય છે અવાજ.
લેલી બાર જૈન કર વાત. હા, એક મિનિટ. હલો.
હલો.
હા બોલો. શું કરો છો? મજામાં.
હવ મજામાં.
તમાર વરસાદ પડે છે? કટ અ ટાવર પકડાતું નતું કટ થઇ ગયો? તમે કર્યો ફરી?
ના ના ચાલુ જ છે ફોન. નહીં કટ થયો.
વરસાદ ને લીધે છે ને ટાવરને નહીં પકડાતું જોવો ને બહુ જ વરસાદ પડે છે.
અત્યારે બધાને એજ પ્રોબ્લેમ છે. વરસાદમાં નેટવર્ક જ નહી આવતું. હા ચાલુ જ છે.
એવું છે. હમ હમ બૌજ. પાણી પડે છે અમારે તો ઘરમાંય એટલું પાણી છે. શું કરવાનું?
ઘરમાં ને બારે બધે ભરાઈ ગયાં છે. ના રે હમણાં તો ચા નાસ્તા તો કર્યો. હજી હવે બનાવીશું.
એવું અમે એવડે ફવાનીધું ને. ઘરમાંથી નીકળાતું નહિ બાર. એટલે શું કરવાનું ઘરમાં ને ઘરમાં. એટલે એમ નહ ધંધા વાળા એ ઘરમો ને ઘરમો બેસી રેય ને એટલે શું કરવાનું?
બધે પાણી ભરાઈ ગયા છે. તો લેવું ના કઈ નીકળ્યા નહી અમારે સ્કૂલ કોલેજોમાં બધું ઓનલાઈન આઈ ગયું છે ને આજે ઓનલાઈન ક્લાસીસ હતાં.
હમ હમ હમ.
અમારી ઇન્ટરવ્યુ ને એ બધું ચાલે છે ને એ પણ બધું ઓનલાઈન જ કરી દીધું એ લોકો એ.
એવું હ હા હમ.
થી આવે બધે પાણી ભરી ગયા હોય અન
હમ હમ હમ હમ એવું તો ત શું કરવાનું?
હા
હ
બોલો બીજું કંઈ?
બીજું. હમ
હલો.
હાલો.
હલો.
હાલો હાલો.
હા બોલો.
હમ
કઈ નઈ થઈ ગયા ચા પાણી?
હાવ.
હ જમવાનું
લાપશી બનાવ
બાકી છે. તો શું બનાવાના છો અત્યારે?
ચણા દાળ અને ભાત
હમ ચણા દાર ને ભાત અત્યારે તો ગરમ ગરમ ભજયા ને એવું બનાવાનું હોય.
હમ અ નહી
કેમ?
સવારે બનાયા હતા નહી હવે.
સવાર બના્યા હતા?
હમ
અરે અરે અત્યારે ખાવાની મજા આવે આવી ગરમ ગરમ વસ્તુઓ.
સવારે વરસાદ પડતો હતો ને?
હ તો પડતો જ પણ અત્યારે સાંજે મજા આવે ને સવાર કરતા.
હમ બરાબર
હ બને દીધું તો શું કોને એવું
હમ હા
હ હમ શ્રાવણ મહિનો હવે ચાલુ થશે ગૌરવ ના વ્રત બધું નય? તમારે ખાવું આવીઈ ગયું?
લવાનું છે હજીતો. લાય છે, આ વરસાદ ઓછો થાય તો જઈએે ને કેટલો પડે બે દિવસથી.
હા એ પણ છે, પણ ચાલુ થશે આ બધું એ પણ બધું મોંઘુ થઇ જવાનું.
હમ તો કોલેજમાં રજા રજા આપી ત આજે એ કે ઘરે ઘરે
હા તો હમણાં બધા આખા ખેડા જિલ્લામાં બધા રજા છે, સ્ટુડન્ટોને. શાળા કોલેજો માં બધે.
બરાબર
બધાને ઓનલાઈન જ કરી દીધું. અમારે ઓનલાઈન હતું આજે.
હા તો જઈને આવ્યા તો વરસાદમાં
હમ્મ હું તો કાલે મેં કાલે રજા પાડી હતી કોલેજ આજે અને કાલે રાત્રે મેસેજ આવ્યો કોલેજ માં કે કાલે કોઈ આવવા નથી ઓનલાઈન ક્લાસીસ છેમ. તમારે સવારના ઓનલાઈન ક્લાસીસ જ ચાલે છે, એક બાજુ ઇન્ટરવ્યુ પણ છે, એ પણ એ લોકો ઓનલાઈન કરી દીધું.
બરાબર
હવે આજે એને આવોને આવો જ વરસાદ રહેશે આખો દિવસ તો પછી કાલે પણ કદાચ અમારો ઓનલાઇન હશે
હમ્મ
હા અમે લોકો કાલે ગયા તો બસ કેન્સલ થઈ ગઈ વરસાદ ના પછી ત્યાં થઈ તમારે તો રિક્ષામોયા ને તો ત્યાં વડતાલ સુધી તો આવી ગયા પેગ થી વડતાલ સુધી તો ભાઈ વડતાલ થી નળિયા છે કે મળે જ નહી કારણ કે નડિયાદ બધું ફૂલ થઈ ગયેલું વ
બધા તળાવ નડિયાદના બહાર આવી ગયા છે, હમ છલકાઈ ગયા છે,
પછી તો બી એક રીક્ષા વાળા એ કીધું કે જ્યાં સુધી જતી હોય ને રિક્ષા ત્યાં સુધી હું તમને ઉતારી દઉં નડિયાદ
હા
કિડની સુધી ઉતારી પણ કિડની બી એટલી બધી દૂર હતી ને તો ત્યાં પાણી એટલું ભરાઈ ગયું તો ઓર જુત જાઉને લોકોના ભછાઈ થોડું ચાલ્યા ને પહી નડિયાદ માં ટ્રેક્ટર ને ને એના શું સેવા કરે છે, ને લોકો તો અમે લોકો પછી ટ્રેક્ટર માં બેસીને આવ્યા
હા હા અત્યારે બધી સેવાઓ ઉ કરે છે, સરામ સંતરામ મંદિર માંથી બી આ બધા જે લોકો ના નહી ચુપડ પ વાળા હોય એ લોકો બિચારા ખાધા વગર ના રહ્યા હોય એટલે લોકોને ખાવાનું ને બધું આપે છે, ટ્રેક્ટરો લઈ લઈને સેવાઓ પૂરી પાડે છે,
બરાબર ગામ લોકો પછી કીડની સુધી ટ્ર ટરમાં આયા પહી ચાલતા આયા તો આ જે ભૂતનાથ વાળો રસ્તો છે, ને ત્યાં તો એટલું બધું પાણી ને કે ચાલી બી ના શકાય બહુ પાણી હતું તો પછી ખબર ને કોકમ કલ હશેને તો એમને કીધું કે ગાડીને લઈ જાવ તમને જ્યાં સુધી જવું હોયને તો ઉતારી જાઉ તો પછી પાલક સુધી ઉતારી ગયા
બરાબર છે,
ત્યાં થી ચાલતા આયા અમે લોકો હું મારી ફ્રેન્ડ હતી ને બીજી એ
હા હવે આ બાજુ અંદર આવવાનો બીજો કોઈ રસ્તો જ નહી બધી બાજુ તમારા કેળસમા પાણી ભરી ગયા હોય
હા તો બી ખેડ તળવતા પાણી હતું ને તો પછી બાગ માંથી આયા અને બાગ માંથી ફરીને ગયા તો બી જે પછી પેલો જે ગેટ આવે ને બાગના ત્યા બી પાણી એટલું બધું હતું ને. તો બેગ સુધીનું તો પાણી જ હતું કમ્પ્લેટ ચલાય જ નઈ
હા આજે અત્યારે બી વિડીયોને બધું આવ્યું છે ને એમાં પણ એવું જ બતાવે છે છે. બહાર આવી ગયું છે પાણી આજે તો બહાર ચાલવાની બી જગ્યા નથી ત્યાં આજે ચાલવાનું છે ને ખેતતોળમાં
હા.
એ પણ ચાલવાની જગ્યા નથી.
હા તો બી છેને હું તો થાકી ને પછી એક જગ્યાએ ઊભી રહી ને. તો ત્યાં ખબર નહ કશું કરશે ને તો પગમાં કમ્પ્લીટ વાગી ગયું મસ્ત પથ્થર જેવું જ હતું.
અને થાકી થાકી ગયા તા ને તો એક જગ્યાએ આવો ચોટલો જોઈને છે ને ઊભી રેયતી તો પછી થોડી વાર થાક ખાઈને ઊતરીને તો ખબર નઈ તય નીચે પગ મૂકવા આવે ને પથ્થર કે એવો હશેને તો પગમાં મસ્ત જોરદાર આયી ગઈ
ઓ બાપરે અત્યાર પણ પાણીમાં કશું દેખાય નઈ કે શું છે શું નઈ એવું
હા એટલે અંદરની સાઈડે હતું અને હું તો ઉપર ઊભી હતી એટલે મને એટલો બધો આઈડિયા ના આયો કે હા ભાઈ ક હું કશાયવા બી
હા એટલે તો કવ અત્યારે કશું શું હોયને કશી ખબર બી ના પડે આપણને કે હ ભાઈ ચલો નીચે ખાડો છે કે શું છે પાણી બધે ભરાઈ ગયા હોય એટલે ના જ ખબર પડે ને
હ અને પછી છે ને પાણી એટલું બધું હતું હરખા પગ એટલાં બધા દુખવા મળ્યાને ચલાય જ હરખી રીતે તો ભાઈ એવું થાય મનમાં કે ક્યારે આ પાણી ઓછું થશે ને આમ કમ્પ્લીટ આવી દિવસ જઈશું ઘર સુધી એટલું બધું પાણ
પાણી પાણી તો હવે ઓછું ના થાય બે દિવસ સુધી રેડ એલર્ટ છે. લાવોનો આવો જ વરસાદ પડ્યા કરશે છે બધે ભરી જવાના છે પાણી
એરિયા સુધી આવ્યે તો ઓછો થઈ જતો હોયને તો કેવું પગને એવું બધું ઉચક તા ને એવું બધું ફાવેને ચાલવાવામાં એટલી બધી તકલીફ ના પડે આમ
પણ હવે હમણાં તો સ્કૂલ કોલેજો ખુલવાન નઈ હવે શનિ રવિ આય ગયો. એટલે હવે કદાચ સોમવારથી પાછું બધું સ્ટાર્ટ થાય પણ શનિ રવિ સુધી